હા. હા હલો અવાજ આવે?
હલો હા જય શ્રી કૃષ્ણ. કેમ છો?
એ ફાઈન. મજામાં એકદમ મજા.
શહેરમાં બહુ ટ્રાફિક બહુ જામ થઈ જાય છે, બધી જગ્યાએ તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો ટ્રાફિક બધી જગ્યાએ બહુ જ જોવા મળે છે હાઈવે ઉપર જાઓ કે લોકલ સિટીમાં જાઓ. તો આજે આપણે ટ્રાફિ ઠકને. શહેરની સમસ્યા વિશે થોડી વાત કરશું, તો તમારું શું કહેવું છે તમારે કોઈ એવો અનુભવ થયો છે કે ટ્રાફિક તમને કોઈ જગ્યાએ તમે જતા હો ને, તમને વ ચે આયવું વોય એવુ? હલો. હલો.
હલો.
હા.
અવાજ થોડો સ્લો આવે છે, ધીમો ધીમો આવે છે.
થોડો સ્લો હોસે. આમાં ક્યારેક નેટવક ને એવો ઈશ
હા, એટલે હવે તો બરોબર છે મને લાગ્યું બરોબર.
તો તમારું શું કેવું છે શહેરમાં જે ટ્રાફિકની સમસ્યાઓ છે એના વિશે તમારે શું કેવું છે?
એમાં શહેરની ટ્રાફિકની જે સમસ્યા છે એમાં તો એવું છે કે અમુકને જાગૃતિ જ નથી ડ્રાઈવિંગની. ઘુસી જાય છે ગ આપળે કેમ કોઈ ટ્રાફિક હોય તો આપણે કેમ ક્યુમાં રહેવાનું હોય કતારમાં રહેવા તો અમુક લોકો એવું કે હમતા જ નથ સિદ્ધા સીધા વયા જાય. આગળ, હવે આગળ કંઈક ટ્રક કે બીજું કાંઈ સ કન્ટેનર કાય સ આપળે હલવાણુ હોય એની હામે ઉભો રહી જાય, પછી શું? પછી એને બીજો કોક આવે, થોડું આમ થી આમ જગ્યા કરી દે, એમાં જ દસ પંદર મિનિટ આમ આમ નીક ળી જાય. એટલે પેલું તો એવું છે છે ને ટ્રાફિકની જાગૃતિ એનો કોઈ સબ્જેક્ટ હોવો જોએ સ્કૂલોમાં, જેથી સ્કૂલોમાં એક અવેરનેસ આવે બાળકોને નાનપણથી જ કે ભઈ ટ્રાફિક છે ને એ એક બોવ મોટી ઓલી હોય સમસ્ યા હોય છે અને એમાં છે ને એને આમ નીપટવું હમજવું બોવ જરૂરી છે. જો એને આપણે અત્યારે હમજશું નહીં તો આ વિકટ બની જશે. અમુકને ઉતાવળ હોય, અમુક લોકો હારા અમ અમ એમ અમુ એમાં અમુક લોકો એવા હોય છે, કે જે લોકો ક્યુમાં જ રે. જે સ આમ નીકળે નય આગળ. ઓવરટેક ન કરે ટ્રાફિકમાં, તો એ લોકોને નુકસાન જાય ને જે લોકો સીધા સીધે સીધા આવી રીત વયા જાય અંદર ટ્રાફિકમાં, બરોબર ને? આવું આ બનતું હોય છે ઘણી વાર, એટલે આ એક પ્રકારની અવેરનેસ કવ છું ટ્રાફિકની અને આના માટે સ્કૂલોમાં સ્પેશલ સબ્જેક્ટ અને પ્રેક્ટિકલ હોવા જોઈએ. જેથી બાળક કોને એવો આઈડિયા આવે કે આપણે લેફ્ટ સાઈડ, સુ કહેવાય? અ અસ અસ અ ટ્રાફિકના નિયમના પ્રમાણે લેફ્ટ સાઈડ જે સે ને, હાલવાનું હોય સે, સો હાલવાનું શું કેવાય? ડ્રાઈવિંગ કરવાનું હોય છે. અને આપડે જયારે હાલવાનું હોય ને એવુ કે રાઈટ રાઈટ સાઈડ ચાલવાનું, લેફ્ટ નઈ. હાલવામાં રાઈટ સાઈડ હોય. આપળે જ્યારે સ્કૂટર કે મોટર કે હલાવતા હોઈએ, તો એ વખતે આપણી સાઈડ્સ હોવી જોઈએ લેફ્ટ સાઈડ, એમ એવું છે, એ ઉપરાંત અમુકને સિગ્નલનું જ્ઞાન પ હોતું હોતું નથી. અમુકમાં કીધું હોય છે કે, અઈયા છે ટન છે, ટન, તોય તે અમુક લો કો નેવું નેવું ની સ્પીડે જતા હોય, એકસો વિસની સ્પીડે હૂં કામ ભાઈ? અને અમુક તો એવા લોકો છે કે, જ્યાં તમને લખેલું છે સાઈનમાં કે, અહીંયા ભયંકર ટન છે, ડેન્જર ઝોન છે અથવા અહીંયા આપળે ઝેડ આવે, ખબર છે? ઝીગઝેક આવે રસ્તાઓ સર્કલ આવે ઝીગઝેક આઈ ટન આવે. એમાં એ લોકો એવી સ્પીડમાં ઓવરટેક કરે પાછા અને એમાં ય કાય કન્ટેનર કે બીજુ કાય આવી ગ્યું હોય તો એની હારે ભટકાઈ જાય અને પછ હૂં કેહેવાય? છેલ્લે કન્ટેનરે આમ કર્યું. હવે કન્ટેનર તો એની જ જે દિશા છે એમાં હાલતું તું, તું ઓવરટેકમાં ગ્યો અને એમાં હામે હું આવે છે તને દેખાતું પણ નોતું તોય તે ઓવરટેક કરી, આવા લોકો છે. એટલે આમના માટે ટ્રાફિકનું એક છે ને એક સ રેગ શ્રેગ આપણા જે એક્સીડેન્ટ છે અહીંયા સી થતા હોય છે ને, આયા નો એક રેડ સિગ્નલ છે. એટલે ટ્રાફિકનો વિષય સ્કૂલોમાંય આવવો જોએ અને ઓલામાંય આવવો જોઈએ કોલેજોમાંય આવો જોએ. સ્થિતિ હમજન પડે.
હમ્મ, નાના સાચી વાત છે તમારી. કેમ કે નાના છોકરાઓને તો જયારે એ લોકો પ્રાઈમરી નોલેજ આપતા હોય ત્યારે ચિત્ર દ્વારા એ લોકોને સમજાવે છે. કે રેડ સિગ્નલ એટલે સ્ટોપ ગ્રીન સિગ્નલ એટલે ગો યલો સિગ્નલ એટલે લેક્સ કરવા છોકરાને શીખવાડે છે બ્ર ક્રોસંગ કે ના પરથી ચાલવાનું છે એવું બધું શીખ ના હોયત ર શીખવાડે છે. પણ જયારે એ લોકો અઢાર વર્ષ ના થાય અને જયારે પોતે પોતાનું વાહન ચલાવે છે. પ યંગ જનરેશન ને એ લોકોને રૂલ્ બધા ખબર છે કે કેમ કરવું શું કરવું. જયારે આરટીઓ મા એ લોકો લાયસન્સ. લેવા જાય છે. ત્યારે એને એ લોકો. બધ એક એક્ઝામ પણ લે છે એ લોકોને રિટર્ન માં. કે તમને બધા. ટ્રાફિક ના રૂલ્સ રેગ્યુલેશન ખબર હોવી જોઈએ. પણ અત્યારે એ લો લોકોને ઉતાવળ જ એવી એટલી બધી હોય છે કે એ લોકો કોઈને વેઇટ નથી કરતા સિગ્નલ હોય છે તો એ સિગ્નલ તોડીને ગમે એમ એ લોકો સ્પીડમાં નીકળી જાય છે. તો એના હિસાબે એક્સિડેન્ટ. પણ બહુ થાય છે. એને એમ થાય છે. કે સિગ્નલ હજી છે બે મિનિટનો વેટ છે તો આજના જનરેશનની પાસે બે મિનિટ પણ સિગ્નલમાં ઊભા રહેવાનો ટાઈમ નથી. એના હિસાબે ટ્રાફિકની બહુ સમસ્યાઓ થઈ જાય છે ગમે તે ત્યાં વચ્ચે આડા વળા ઘુસી જાય છે. તો જયારે સિગ્નલ ચાલુ થાય છે. અત્યારે સામેથી જે બીજી વાહન આવતા હોય છે ઈ લોકોને રસ્ તો ક્રોસ કરવામાં તકલીફ થાય છે.
હા પણ એક વાત એવી પણ છે કે એ લોકોને બે મિનિટ ઊભા રહેવામાં તકલીફ પડે છે. પણ ઈની ઈ વ્યક્તિ જયારે આગળ જઈને ટ્રાફિકમાં હલવાઈ જાય ને
હમ્મ.
એ વખતે કલાક ભો ઉભો રેય છે. એને પછી એવી હમજણ કે બૂધી નથી આવી. કે ભાઈ હું શું કામ ઓટેક કરુ ભો આની હાથે આવી રીતે આમ આમ સુકય્યુંમાં જો ઊભો રહી ને તો બીજાનો પણ સમય આવતે ટ્રાફિકમાં બગડે નહીં. ઓલ્યુ હું થાય છે બીજા બધા ઊભા હોય એટલે એને અંદરથી એને એવું હોય જ નહી કે હું શું છે આમ એને એ એમ એમ જ કાલે હુંશ નીકળી જાવ આગળ. પછી જગ્યા છે પછી ખરેખર મોક્ષમી જગ્યા ના હોય. અને એને પછી ઉતાવળમાં એક કલાક ઉભું રેવું પડે છે એ એને એ એને હમજાતું નથી. અમુક લોકો તો કેવા હોય છે ઉતાવળો જ ન હોય હોય તે આવી રીતે ઓવરટેક કરે, આમથી આમ હલાવે ગાડી એવા લોકો ગણા છે.
વધારે તો વધારે આવી રીતે જે રુ રુલ્સ ને કરે છે એ કોણ જે યંગ જનરેશન જે
બધાય બધા આવી જાય ઇંગ ઈ કરે છે હરવાર અમુક સમયે અમુક તમે એમ એકલું આવી જાય જૂનુન હવે આપણને આવડે ગઈ ગાડી હવે બઉ મસ્ત મજા આવી ગઈ. મોટી ઉંમર માં અમુક સમય ભૂલ કર આવી અને એક વાત એવી છે બવ તમે ધીરે ધીરે લાવો અને એ લોકો તોય ભૂલ કરે પાછો ઉ ઉદાહરણ આપું તો અમુક છે ને આપણે ટ્રેક્ટર અનેને ટ્રેક્ટર એની કોઈ સ્પીડ જ ન હોય. ટ્રેક્ટર અંધારામાંલતું ને જયારે હાઈવે ઉપર અને આ અને પછી કોઈ મોટર કાર ખટાો ટકાવતો હોય ને એસી સ્પીડે પિસ્તાલીસ ચાની સ્પીડે તો ટ્રેક્ટરની સ્પીડ કેટલી હોય છે પચાસ થી ઉપર હાલે જ નહીં ટ્રેક્ટર તો શું થાય ખબર ટ્રેક્ટરમાં ઘૂસી જાય તોને એમ થાય હમં હમણાં ટ્રેક્ટરો આમ થશે આમ થશે એટલે એક વાત એવી પણ છે કે આપણે બહુ સ્લો હલાવતા હોય ને હાાઈવે ઉપર મોટા હાાઈવે ઉપર તો એ પણ નુકસાન જ છે એક પ્રકારનું. અડી જ જાય ગાડી એવું છે અને અમુક અમે એવું થતું હોય છે ખટારો ટ્રક બંધ પડ્યા હોય રસ્તામાં તો એની આસળ ર ને રેડિયમ હો જોઈએ રેડિયમ રેડ કલરની દેખાય, એવી મોટા પણ એવું ક. ચેદ ન. અમુક. બ સિગ્નલો હોય છે, બેટરીવાળા એટલે કે આપણે રેડ સિગ્નલ ખટાના ટ્રકમાં હોવા જોઈએ. ન્ડિકેટર. કે ભાઈ, અહીિયાંયા કઈક ઊભું છે. અંધારું હોય લાાઈટ હોય, નહીં અમાસ જેવો દિવસ હોય, બ્લેક નાઈટ હોય, તો શું થાય દેખાય જ નહી કાંઈ. છે, તુંજ. આવતી હોય, ને મોટર કાર ગડી જાય. હડદઈને, એટલે આવું, બહુ આવા કિસ્સાઓ આવે છે. આપ પણ આ બધી વસ્તુ પ્રેક્ટિકલ છે. ખાવા, જેવી છે. બાળકોને લીધે. અને, આ લોકોને. વડીલો, નહ મેં તો સાંભળ્યું છે. કે દુબઈ, જેવા સિટીઓમાં અથવા તો બીજા એકેય કન્ટ્રીઓમાં, એવું મેં આપણે જોયેલું છે. કે સાંભળે એ્યું છે, કે ત્યાં આગળ લાઇસન્સ આપે ને એ બહ આમ કેમ એવી રીતે આપે છે, કે આ આ બરાબર છે એ રીતે આપે કેટલી વખત એક્ઝામ દેવી પડે, છે એને હિલ પર લઈ જાય છે, હિલ પર હિલ પર લઈ જાય છે. હીલ, ઉપર એમ કે હવે એન્જિન. બંધ, કરો પછી એને. તમે હન્ડબ્રેક, ઉપ રાખો. પછી, ઓન કરો પછી હલાવો એ અઘરામાં અઘરું છે, હિલ ઉપર અને એમાં એને. એને એવી રીતે, બે ત્રણ વાર લઈ જાય અને એમાં, એને લાયસન્સ આપે, એવી રીતે એટલે પૂરેપૂરી શું પરરખ કરે છે, ડ્રાાઈવિંગ. ન અહીંયા આપડે એવું. ન્ડિયામાં. ઠીક છે, મળી ગયું ઠીક છે, મળી ગયું હવે જ, આમ હવે હવે. કદાચ એવું સાંભળ્યું છે, આરટીઓના નિયમ પ્રમાણે, થોડું ઘણું કડક થયું છે. પણ એમાંય, હજી આમ. જોવે, ને એવું છે, નહી કડક. તેથી હું, થાય ગમે હાલ્યો, મળે શીખી જાય. અને આપ લઈ, નીકળી પડે અત્યારે, જ મોટર કાર નિયમ. પછી, થઈ ગઈ છે ને. હપ્તે, મળે દોડ પે લખ. કે મળે એટલે, એ લઈને, હલવાજ માંડે છે. એટલે હું થાય ખબર છે ને આઉટ ઈ હોય કે આવડતી, ન હોય. નીકળી પડે લઈને. જેને લેફ્ટમાં લાવવાની કે આપણે સ્પ્રઈટમાં લાવવાની એવું કઈ એવી કંઈ શ્વેતા ગમત નથી હોતી, એવા લોકો હાંકે છે ગાડી. અને પછી હું થાય અડી જાય. પછી એમ કે આ ટ્રકવાળાનો અવલો આવ્યો. અથવા તો બીજા કોઈ વ્યક્તિનો વાંક. કયવો હાલતો હાલતો ઓય એ ને ઉરળડી મુકે. એ હમજિજ નથી શકતો એવું છે. આમાં છે ને નિયમો હજી પણ આટલા પ્લસ આટલા કડક બનાવવાની જરૂર છે. અને બીજું લોકોમાં ડિસિપિન આવી જ જવી જોઈએ શું કામ ભાઈ ન આવે.
વી જોઈએ એવા કંઈક આપણી ગવર્મેન્ટ પગલાં લઈને. તો આ એક્સીદન. ઓછા થાય. ફક્ત આપડે હાઈવે પર સ્પીડ અટલી સ્પીડ લકીધીએ. એનાથી કાય. થાય નહીં અમુક સમયે આપણે હાઈવે ઉપર તોષ સ્પીડ લખેલીુંય તમે એસી રાખો નેવું રાખો. મિનિમમ સ્પીડ રાખો એટલી રાખો એની રીતે હચાશે પણ એમાંય તે હાઈવે ઉપર તે અમુક પલામાં અમુક આપ લોકો ક્રોસ કરતા હોય છે. પશું આડું આવી જાય વચમાં ક્યારેક એ આવે પાછા ત્યોર નથી. જેની આપડી ગવર્મેન્ટે સ્પીડ આપેલી હોય, કે આ સ્પીડે બકરાવળવાળો આવી જાય. ઘેટા વાળો લઈને આડો આવી જાય આ હાઈવે સ્પીડ ઉપર જ્યાં લખેલું હોય સો ની સ્પીડ એમાં આડો આવી જાય છે, તો ઓલો બિચારો આખે કેવી રીતે સોની સ્પીડ. અવાય. જેમ ટ્રાફિકના નિયમોમાં પબ્લિકના ફોલ્ટ છે, એમ પાછા ગવર્મેન્ટના ફોલ્ટ છે, જ તે હાઈવે એટલે હાઈવે જ તે હાઈવેના સુ પ્રકાર હોય જ છે. એને જ આવ્યો હોય. સિટી વાળો હાઈવે હોય. લિંકિંગ રોડ હોય, ઘણું બધું સેમાં તો એમાં એ રીતે નું પાછું ગવર્મેન્ટ ફોલોઅપ કરાવવું પડે, લખેલું હોય એકસો વીસની સ્પીડ અને એમાં કોઈક ભરવડ આવી ગય હોય વચમાં બકરા લને તો હું થાય?
હમ હમ હમ હમ હમ હમ હમ ના ના સાચી વાત છે. કે આમાં હલો એટલે આમાં બરાબર છે સાચી વાત. જે આમાં ક્યારે કયું પશુ વચ વચ્ચે આવી જાય છે એ પે ગાડી ચલાવનાર ને તો ખબર હો નથી સોની સ્પીડે જાત તો હોય ને અચાનક કોઈ પણ ઘેટા બકરા કે ગાય ભેસ રસ્તામાં આવી જાય છે. તો મોટું એક્સિડન્ટ થઈ જાય છે. ગાડી વાળો પોતાનો બેલેન્સ ગુમાવે છે અને પેલું જે પશુ રસ્તામાં આવી ગયું એને પણ તકલીફ થાય છે. એટલે જે લોકો રૂલ્ રેગ્યુલેશન પેલું સ્પીડ નું લખે છે. તો ઈ લોકો એ તે બાજુ મા રોડ ઉપર હાઇવે ઉપર ફેન્સિંગ કેવું બાંધી દેવું જોઈએ જે થી કરીને કોઈ પ્રાણીઓ વચ્ચે, આવી ન જાય ન કોઈ મોટી જાનહાની નોં
ન થાય, એની સામે પાછું કેવું છે, હા હ કયો કયો હમ.
તો વાગે જ છે પણ જે ગાડી ચલાવે છે એને પણ મોટું નુકસાન થાય છે. કેમ કે મોટી સ્પીડમાં, ફાસ્ટ ફ્ટ મોટી સ્પીડ આવતા હોય, અને
હમ. અવાજ ખાપાઈ જાય છે. હલો. હલો.
બંધ થઈ ગયો ઊભો રે દસ મિનિટ થઈ ગઈ થઈ ગઈ દસ
ઓકે.